હા, તો મિત્રો આપણે એક ટોપિક પર ચર્ચા કરવા જોઈ રહ્યા છીએ. અને એ ટોપિક નું નામ છે, મિત્રો જે પર્યાવરણ એ પ્રદુષણ. તો પર્યાવરણ અને પ્રદૂષણ મિત્ર એ આજના જમા, આજના જે યુગમાં એ ખૂબ જ મહત્વનો ટોપિક છે, કારણ કે હાલમાં આપણે જોવા જઈએ ને મિત્ર, તો બધી જ જગ્યાએ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે, અને પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. અને એનાથી ઘણા બધા એવા આપણા હાનિકારક થાય એવા રોગો પણ થાય છે. તો મિત્ર થોડું તમે પણ આમ પર્યાવરણનું પ્રદુષણ અને, એનાથી થતી જે પણ બીમારી હોય છે. એના વિશે થોડુંક મહત એને અમને માર્ગદર્શન નાપજો
હા આમ દોસ દોસ્તો હું તમને માહિતી આપું શુ, પ્રદુષણ એટલે કે હવા પ્રદુષણ, પાણી પ્રદૂષણ વાતાવરણનું પ્રદુષણ અનેક પ્રકારો પણ જોવા મળે શે. હવા પ્રદુષણથી ગંદકી હવા ફેલાય છે વાતાવરણમાં ગંદુ ગંદકી ફેલાવાથી હવામાં પ્રદુષણ બને શે અને જમીન પ્રદુષણ જેમાં જમીનમાં કચરો નાખવાથી જમીન ખરાબ થઈ જાય શે જેથી પ્રદૂષણ ફેલાય શે અનેક પ્રકારના પ્રદૂષણ જોવા મળે શે પ્રદૂષણથી લોકોને ખુબ જ મોટા પ્રમાણમાં બીમારીઓ પણ થાય શે આ પ્રદૂષણ ખુબ જ ખતરનાક હોય શે જેનાથી લોકોને ખૂબ જ તકલીફો પડે છે અને યોગ્ય વાત વાતાવરણ કે યોગ યોગ્ય વાતાવરણ પૂરી પાડી શકાતું નથી લોકોને જેથી બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે.
સાચી છે. પરંતુ મિત્ર હજી આપણે જોવા જઈએ ને તો જ્યાં આખા ભારતમાં કેટલી બધી એવી ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઓ વધી રહી છે, અને એના લીધે મિત્ર હવે કે આપણે જોવા જઈએ ને તો કેટલા બધા ઔદ્યોગિક વિ ઔદ્યોગિક જે કારખાના હોય છે એમાંથી નિકળતો એટ લો બધો ભયંકર જે ઝેરી-ઝેરી વાયો છે, ઝેરી ગે સે, અને કેમિકલ્સ જેવા અનેક-અનેક રીત જે મિત્ર પ્રદુષણ ફેલાતો હોય છે. અને સૌથી વધારે મિત્ર એ છે કે જે આપણે મિત્ર જોવા જઈએ ને તે કારખાના માંથી નીકળતો જે ઝેરી ગ વાયુ છે એ હવામાં ભેળવાય છે, જેના કારને જે આસપાસ રહેતા જે પણ લોકો હોય છે ઈ લોકોને સૌથી વધારે હૃદય ના રોગ થતા હોય છે, અને મિત્ર એવું પણ બનતું હોય છે કે જે-જે કંપની હોય છે એ એનું જે ગંદુ પાણી હોય, અને એ પાણી કેમિકલવાળું હોય અથવા એ પાણી સીધું એ લોકો ગટર અથવા તો જે નાળા, જળ નાળા હોય છે, અથવા તો જે નદી હોય છે એમાં ઠલવતો હોય છે, અને એમાંની જે માછલીઓ હોય છે મિત્ર, તો એ માછ લીઓ આ-આ ગંદુ અને કેમિકલ પાણી પાણીમાં એ લોકો રહેેતા હોવાથી અને એ એક માછલી જો વ્યક્તિઓ ખાત તા હોય છે તો એ લોકોકને પણ આ આ બીમારી થઈ જાય થઈ શકે છે. તો આનાથી બચવા માટે શું કરી શકાય મિત્ર?
હા દોસ્તો આપણે પ્રદુષિત થી બચવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા જોઈએ જેમ કે આપણે હવા પ્રદુષણમાં આપણે કોઈ પણ ગંદુ હવામાં પ્રદુષણ ફેલાવાતો હોય તેને રોકવુ જોઈએ અને જેમ કે જમીન પ્રદુષણમાં કોઈ પણ વ્યક્તિ જમીનમાં ગંદો કચરો નાખતો હોય છે તેને રો કોઈ જોઈયા અને આપણે ઘણા બધા પ્રયત્નો પણ કરવા જોઈએ
પ્રદૂષણ ના થાય તે .
થઈ તે માટે સરકારે ખૂબ જ મોટા પ્રમાણ ગાઈડલાઈન શરૂ કરી રહી જે અંગે કોઈ પણ પ્રદુશન કરતે તેના પર કાર્યવાહી કરવામાં આવે છે અને દંડ પણ ભરાવવામાં આવે છે. આમ જેથી વ્ય થી કોઈ પણ આવા પ્રદુષનો કરી શકતા ન હોય
પરંતુ મિત્રો આ મેં જોવા જાયે ને કે જે વધુ ધુમાડો કરતા જે જે ઉદ્યોગ હોય એના પર સરકારની કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે જો વધારે ધુમાડો કરકરતા હોય તો નજીક નજીક પ્રદેશો હોય વિસ્તાર હોય એની ઘણી બધી એવી અસરો જોવા મળે છે આથી મિત્ર એ વાત છે કે પર્યાવરણ પર્યાવરણ નિમિત્ જતન કરવો જોઈ અને વધુ વૃક્ષો વાવા જોઈએ. હાલમાં મિત્રો જોવા જય ને તો ઘણી જગ્યાએ વરસાદના વનું કારણ એક જ છે કે જે વૃક્ષોનું એવું વૃક્ષો કાપી રહ્યા છે જેના કારણે વર્ષા વરસાદ ઓછો આવી રહ્યો છે. તો મિત્રો આપ વૃક્ષોનુ જતન કરવું જોઈએ બધી જગ્યા વૃક્ષો વાવા જોઈએ જે પડતર જગ્યા હોય એવી જગ્યાએ વધુ વૃક્ષો હોવા જોઈએ અને મિત્રો આપણે જે પ્રદુષણ થતું હોય છે. એમાં એક એનું વધારે પ્રદુષણ જે જે આપણે ગાડી હોય છે વાહનો એમાંથી નીક જે હ પેલે જે નુક ધુમાડ છે. હોર્ન લીધે છે તે અંગર થતો હોય છે. તો એના એનાથી મેતો બચવા માતે લેવ જે રસ્તો હોય સિમન્ટ એની આજુબાજુ બધી જગ્યાએ વૃક્ષો હોવા જોઈએ જેથી કરીને એચ વસેલ રહે છે ત મિત્રો આપણે એવી જે મહત્વની બાબતો હોય છે એ ધ્યાનમાં રાખવી જોઈએ અને સરકાર સમક્ષ આપણે રજૂ કરવી જોઈએ અને મિત્રો ધ્યાનમાં રાખવાની બા બચ્ચે કે આ પર્યાવરણનું પર્યાવરણ નતન કરુંજ એ સવાવા જોઈએ અને નવી નવી આપણે આપણે સસ્તા બનાવા જોઈએ કારણ કે જો આપણે એકલા થી કઈન થાય પરંતુ આપણે ભેગા મળીને બધાએ છત્ર કરતે આપણે આપણા પુઠવીને જાઉં જોઈએ
દોસ્ત તમારી વાત સાચી છે હું તમને પ્રદુષણના ગેરફાયદા પણ સમજાવ છું. જેમ કે આરોગ્ય આરોગ્યમાં શ્વાસના રગો જેમાં ફેફસામાં ઊંડી શોધી જાય છે. સે જેમાં ફેફશે અને કેન્સર થાય છે અને જેમ કે હૃદયરોગ હૃદયરોગ હવા પ્રદુષણથી લોહી જાળું થાય છે જેનાથી હાર્ટ એટેક આવે છે અને સ્ટ્રોક ન જોખમનું પ્રમાણ પણ વધે છે અને જેથી
બાળકો પર અસર થાય છે ગર્ભમાં બાળકનો વિકાસ અટકે છે જન્મ સમયે વજન ઓ શું મગજનો વિકાસ ધીમો થાય છે જેમ કે પ્રાણીજન્ય રોગ જેમાં ગંદા પાણીથી કોલેરા કામરો ટાઈપ ફઈડ જેવા મોટા પ્રમાણમાં રોગો થાય છે. જેનાથી મૃત્યુનું પ્રમાણ પણ વધે છે અને બાળકોનું મૃત્યુ થાય છે અને જેમાં આરોગ્યમાં મુખ્ય કેન્સર કેન્સર એ ખૂબ જ ખતરનાક બીમારી છે જે પ્લાસ્ટ ઠીક છે અને કેમિકલ પ્રદૂષણથી શરીરમાં ઝેરી તત્વો જમા થાય છે જેમાં કેન્સર હોય છે અને જેમ બીજો પ્રકાર છે પર્યાવરણ પર્યાવરણના પણ ઘણા બધા ગેરફાયદાઓ છે જેમ કે ગ્લોબલ વોર્મિંગ જેમાં પૃથ્વી ગરમ થાય છે, બરફ પીગળે છે, દરિયાની સપાટી ઊંચી આવે છે અને આપણે પર્યાવરણમાં બીજું ગેરફાયદા જોવા જઈએ છે ઓજન સ્થળમાં ગાબવું પડે છે જેના કારણે કિરનો સીધા આવે છે જેનાથી ચામડીનું પણ કેન્સર થાય છે અને બીજું છે જમીન બગડે પર્યાવરણથી જમીન બગડે છે રાસાયણિક ખાતર અને પ્લાસ્ટિકની જમીન બિન ફળદરૂુપ બને છે અને પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અને જે કે જેમાં પર્યાવરણના આર્થિક ગેરફાયદાઓ પણ છે જેમાં આરોગ્ય ખર્ચ વધે છે. જો આપણે આપણી કમાણીમાંથી સૌથી મોટો ભાગ આરોગ્યમાં આપીએ તો આપણામાં પણ આર્થિક ફાયદા પણ થાય છે, અને જેમ કે ખેતીને નુકસાન થાય છે, એસિડ વરસાા અને પ્રદૂષણ પાણીથી પાક નિષ્ફળ જાય છે, અને ખેડૂતો દેવામાં મુકાશે આમ ઘણા બધા પણ ગેરફાયદાઓ પણ જોવા મળે છે, જેથી આ અંગેની લોકોએ સાવચેતી લેવી ખૂબ જરૂરી છે.
હા મિત્ર તમારી વાત તો્દન સાચી છે, ત જે પણ કહ્યું એમને ખુબ જ ગમ્યું કારણ કે તમારી વાત એ મને એટલામાં જ ગ્ય લાગે જે કે તમે જે ખેડુ વાત કરી અને તમે એક મહત્વની વાત કરી છે, કે જે ઓજન હોય ઓજન સ્તર એટલે કે જે આપણે આપણને જે રક્ષાત્મક કવચ કહેવામાં આવે છે, પરંતુ મિત્ર હાલમાં એવું બન્યું છે, કે જે વજન એ થોડું આપડે ગાડું પણ માંડીશ જે પ્રદૂષણ પ્રદૂ નું કારણ હોય શકે છે, કારણ કે જો આ ગાબડું પડે અને જો સૂર્યને સીધા કરવાનો એટલે કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણ હોય છે, એ સીધા પડે તો આપણને નુકસાન તો થાય જ છે પરંતુ મિત્ર આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપડ મિત્ર એ ધ્યાન રાખવું જોઈએ કે જે ઉદ્યોગ હોય એમાંથી જેંદ એટલે કે જે ગંદુ પાણી નીકળતું હોય મિત્ર તો એ એના માટે નવી નવી ટેકનોલોજી દ્વારા જે વાપરવી જોઈ અને જે બંદુ પાણી હોય એ યોગ્ય પાણી એટલે કે સાફ કરીને હજુ ફરીથી એને કેવી રીતે ઉપયોગ કરી શકાય એવી નવી નવી ટેકનોલોજી દ્વારા એ યોજના બનાવી જોઈએ. તો તમારે એના વિશે શું કેવું છે?
હા મિત્ર તમારી વાત સાચી છે, હું તને પ્રદુષણ માહિતી આપવા માંગુ છું, તો હવા પ્રદુષણ સા સાવચેતી શું રાખ જોઈએ. આપણે હવા સમયે પ્રદૂષણથી બચવા માટે આપણે માસ્કનોો ઉપયોગ કરી શકાય છે, જેનાથી ગંદી હવા સામે રક્ષણ મેળવે છે, અને જેનાથી આપણને રોગો થાય. આપણે માસ્ક નો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, અને ઘરની અંદર રહેવું જોઈએ જેનાથી કોઈ પણ રોગો થતા અટકે છે અને એક બીજું પ્રદુષણ માટે પાણી પ્રદુષણ માટે સાવચેતી માટે આપણે પાણી પાણીને પીવું જોઈએ ફિલ્ટર વા પીવું જોઈએ અને કોઈ પણ ટાંકી હોય તે સાફ કરવી જોઈએ જેનાથી ગંદુ પાણીથી આપણે રોગ ના થાય અને નળ ખુલ્લો પણ ના રાખવો જોઈએ જેથી નળમાં વાસણ થતીખતે તે કોઈ પણ ગંદો કચરો ભેગો ના થાય અને કેમિકલ અંગે પણ ખૂબ જ સાવચેતી રાખ જોઈએ અને જેણે પ્લાસ્ટિક પ્રદૂષણ એ જમીન માટે ખૂબ જ સારો નથી. રહેતો જેનાથી આપણે જારે પણ દુકાનદાર માંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરી રતે ત્યારે આપણે તેનો યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરવો જોઈએ.
તમારી મત ખૂબ ખૂબ ખૂબ જ સાચી છે. અને ભાઈ તમે અમને આટલો કિમતી સમય આપ કેના બદલ ખૂબ ખૂબ આભાર કારણ કે આજના સમયમાં કોઈના પર જ ટાઈમ ન હોય કે એકબીજા સાથે આવી મહત્વની વાતો કરે. પરંતુ તમે જે અમને આટલો કિંમતી સમય આપ્યો સોના કરતા પણ વધારે કિંમતી કહેવાય મિત તે આપ્યો એના બદલ હ ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ.